અવાજ આવી રહી.
હાલો.
હા, ભાભી અવાજ આવી રહી છું, મજામા. હું મજામાં.
મજામાં, મજામાં.
તમા તમે કેમ છો?
હું પણ મજામાં છું, ઘણા
હા, હા, બોલો, બોલો.
શું?
હા, હું પણ મજામાં છું, ઘણા દિવસ પછી મળ્યા છે.
હા, કામ કામ ના કારણે, મધવું થઈ ચલક્યું ન. તો. શું બોલો છો?
હવે શું ચાલે છે?
ઓફિસ નું કામ. ઘણું વધી ગયું, ઓફિસ નું કામ ઘણું વધી ગયું છે.
હા.
સવારે-સાંજ સુધી વ્યસ્ત રહું રહું છું.
હા, એ તો સારું છે, મહેનત કરશે, તો આગળ વધશે. હમ.
હા, પણ પરિવાર સાથે સમય. પસાર કરવાના પણ જરૂરી છે.
બિલકુલ, પરિવાર જીવનનો આધાર હોય છે.
તારી ઘરે બધા મજામાં છે?
હા, માતા, પિતા, પતિ. અને બાળકો બધા છબ મજા નથી.
બાળકો શું કરે છે?
મોટો દીકરો શાળામાં અભ્યાસ કરે છે, અને નાનો દીકરો ચિત્ર દેખવું ખૂબ ગેમ ખેલે છે.
વાહ ખુબ સારું બાળકો નો શોકને પ્રોત્સાહન આપણો જો જોઈશે.
હા એથી તમે નો આત્મવિશ્વાસ વધે છે.
તું જ તું રજાના દિવસ શું કરે છે.
પરિવાર સાથે ફરવા જઈ ક્યારેક બગીચામાં ક્યારે મંદિર માં.
હું પણ વિચારું છું કે હવે હવેથી દર અઠાવયો એક દિવસ રવિવાર માટે રાખી રાખીશ.
હા એ તો ખુબ સારો નિર્ણય છે.
તને પુસ્તક પણ વાંચવાની આદત તને પુસ્તક વાંચવા ની આદત હજી પણ છે.
ધતી છે.
હા મને ઇતિહાસ અને પ્રેરણા
ઇતિહાસ અને પ્રેરણાદાયકપુસ્તક ખબ
મને પણ હવે વાંચવાનો શોખ થયો છે.
મને પણ હવે વાંચવાનો શોખ થયો છે.
દરરોજ થોડો સમય
હા.
વાંચવા માટે
દરરોજ થોડો સમય વાંચવા માટે કાઢશે તો ઘણું જ્ઞાન મળશે.
બિલકુલ સાચું તો અ હલું
બિલકુલ સાચું કહ્યું.
આરોગ્ય કેવું છે?
હમ આરોગ્ય કેવું છે?
આરોગ્ય કેવું છે?
શું? અવે સારું છે પણ ડોક્ટરને ડોક્ટરે નિયમિત ચાલવાનું આવે છે. આવેે છે.
હું પણ રોજ સવારે હું પણ સવારે હું પણ રોજ સવારે ચાલવા જાઉં છું.
ચાલવા
હાલો.
ચાલવાથી શરીર અને મન બને સ્વસ્થ રહે છે રહે છે.
હા અને તણાવ પણ ઓછો થાય છે.
ચાલઆ વખતથી બને મલિને સવારે ચાલવા જઈએ.
હમ મજાની વાત મજે જરૂર‌ મંજૂર છે.
પછી ચા પણ સાથે જ પીશું.
જરૂર જરૂર. કેમ? શું કરે છે આજકલ?
જમાના છું તું કશું ચાહે છે.
બધું સારું હવે શું મારા ખોરાક પર ધ્યાન આપવા લાગી છું.
એટલે આવા પહેલા તો તું રોજ પીઝા અને બર્ગર ખાતે હહ હતો.
હા પણ પછી સમજાયું કે એવા ખોરાકથી સ્વાસ્થ બીગડે છે.
બિલકુલ સાચી વાત. ઘરનું ભોજન હંમેશા સારું સો હોય છે.
તું રોજ સવેરે શું ખાય છે?
હું સવેરે થેપલા, દહીં અને ફલ ખાઉં છું. ક્યારે ઉપમા અથવા પોહવા પણ ખાઉં છું.
હા વાહ! તો ખુબ પોષ્ટિક છે. હું પણ હવે ફલ અને શાકભાજી હલો
પાની પણ ખૂબ પીવું જોઈ શરીર માટે ખૂબ જરૂરી છે.
હા. હા પહેલા છું ઓછું પાણી પીતો હતો પણ હવે રોજ આઠ દસ ગિલાસ પાણી પીવું છું.
મીઠાઈ અને ફોલ્ડ કિંગ ઓછા કરવા જોઈ.
હા એમાં ખુબ ખાંડ હોય છે, એથી વજન વધી જાય.
આપણા ગુજરાતને થાલી જોઈએ તો જોઈએ તો. રોટલી, શાક, દાલ, ભાત, કટી અને સલાડ બધુ તો મલે છે, સંતુલિત ભોજન છે.
હા મને ઉંધિયુ, ઢોકલા અને ખાંડવી ખૂબ ભાવે છે.
મને પણ બધું વાપર ખાવું છે. મહત્વપૂર્ણ છે.
હમ બિલકુલ. વધારે ખાસું તો પાચનની સમસ્યા થઈ શકે.
અને જમ્યા પછી થોડું ચાલવ પણ જોઈ.
સાચી વાત. હવેથી હું પણ આ આદત અપનાવું.
યાદ રાખ સારું. ખોરાક એમ સારું વસ સ્વાસ્તા
હમ બિલકુલ સ્વસ્થ રહી સ્વસ્થ રહીશું તો જીવનનો આનંદ વધારી મલી શકે.
ભનું ચાલ આજ પી સ્વસ્થ ખો ખોરાક જવાની શરૂઆત
હમ્મ શુરુઆત કરે છે. ઠીક છે. અબે શું કામ કરો છો? અબે અબે શું કામ કરું છું તમે?
શું કરું?
મયક શું કરી રહ્યો છે?
કા કરી રહો છું એ?
રમી રહ્યો છું.
શું?
મયંક રમી રહ્યો છે.
રમી રહ્યો છું.
હમ્મ.
આપણ
મારા બી દોય બાળક રમી રહ્યા, દોય બાળક રમી રહ્યા છે.
શું? એટલા માટે
ઓ જીમવામાં શું શું બણાયું છે?
જીમમાં અમે મક્કી કી રોટી બણાવીશું. સરસો શાક.
હા, ખુબ સારું, ખુબ સારું.
સો.
ઠીક છે, ઠીક છે, બાદમે બાત કરું છું. સારું.